હલો જય શ્રી ક્રિશ બસ હું મજામાં છું તમે કેમ છો.
હા જય શ્રી કૃષ્ણ હા હું પણ મજામાં જ છું. બોલો શું ચાલી રહ્યું છે?
બસ કઈ નહીિ હા હવે જો સાંજ નો સમય થયો છે દીયા ભક્તી નો એટલે ભગવાન ની વાયાત કરીએ થોડી વખત.
હા બિલકુલ ભગવાનને તો યાદ કરવા જ પડે છે આપણા સૃષ્ટિના પાલન હાર છે. એમને તો યાદ કરવા જ પડે અને આપણે થોડુંક
કે કોઈ આવા શ્લોક હનુમાન ચાલીસા એવું બધું મો આવડે છે.
હા હા હા આવડે છે ને અને ઇન્ફેક્ટ હ તો મારા છોકરાઓને પણ હનુમાન ચાલીસા નાને થી જ્યારથી મતલબ એ ક ને એમનો બોન થયો ને ત્યારથી હું એમને હનુમાન ચાલીસા સંભળાવું છું એટલે મારા છોકરાઓને પણ આવડે છે અને મને પણ આવડે છે અને સ્લો અને આજકાલ તો સ્કૂલોમાં બી અમારે તો ગીતા અને એવો સબ્જેક્ટ છે તે એ લોકને છે ને બધા ગીતાના સ્લોક્સ ને બધું કરાવે પણ છે.
અરે વાહ આ તો બહુ સારું છે સ્કૂલમાં પણ સબ્જેક્ટ છે અમારે જેમ આમ તો અમારા ઘરના આવા સંસ્કાર છે કે સવારે અને આ લોકોને ગાયત્રી મંત્રને એવું બધું. અ અ નાના છોટા મોટા જે ઘરે આમ સાધારણ જે અ જાણવા જોઈએ એવા આવે છે એ લોકોને શ્લોકો પછી હનુમાન ચાલીસા આવડે છે એવું બધું તો આવડે છે. અ પર હા સ્કૂલમાં સબ્જેક્ટ છે એ બહુ સારી બાબત છે. તો એનાથી તો લોકો
ટુ યયર્સથી અમારે સ્પેશિયલી ગીતાનો સબ્જેક્ટ છે અને એમાં એ લોકોને છે ને બધું ગીતાના પાઠ ભણાવે છે શ્લોક શીખ મતલબ બધું કરાવે છે એમને ભગવદ્ ગીતા મતલબ એનું રિટર્ન એક્ઝામ હત. અત્યારે તો નથી લેતા ઓરલ જ લેય છે અ રિટર્ન એક્ઝામ નથી લેતા કેમ કે સંસ્કૃત માં હોય છે ને બધા શ્લોક ને એવું બધું.
હા પણ એ તો બહુ સારું છે ને કે આપણી સંસ્કૃતિ એક સબ્જેક્ટમાં વિશે આવે તો બાળકોને એનાથી જો આપણેે ઘરે શીખવાડીએ ને એના કરતાં સ્કૂલમાં શીખે છે તો બહુ જ ઈ ઇફેક્ટ પડે છે એ લોકો પર
અ બિલકુલ અને અમારે છે ને સર મતલબ એમના સર છે એ જે ભગવદ્ ગીતા પોતાનું સબ્જેક્ટ ભણાવે છે સર છે તો એ શું કરે છે મતલબ એમને જે શીખવાડે છે ને પછી એ અ કેમ કે છોકરાઓને હવે નવું નવું છે મતલબ સંસ્કૃત વાંચતા નહીં આવડતું ને તો એ એ જે શ્લોકના ઓડિયો પણ એ મોકલાવે છે કે તમારે ઘરે ઓડિયો સાંભળીને પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો.
બહુ સરસ છે આ તો મને બહુ સારું લાગ્યું કે આ સ્કૂલમાં પણ એક સબ્જેક્ટ છે અમારે તો સ્કૂલમાં તો નથી કરાવતા પણ હા હું જો આજે જેમ કે મંગલવાર છે શનિવાર છે રોજ તો હું પણ બાળકો પર આટલું બર્ડન નથી નાખતી પણ હા શનિવાર અ પછી મંગલવાર ત્યારે હું બાળકો માં એ બાળકો લોકોને એવું કઉ છું દીપક કરી લે પછી એ પછી એ લોકો એક વખત હનુમાન ચાલીસા કા તો કોઈ પણ નામ અ શ્લોકો હોય એનું એ લોકો પણ ઉચ્ચારણ કરે છે તો એનાથી એ લોકો શું આદત બી બને છે. અને એમની યાદશક્તિ પણ વધે છે.
નહીં નહીં બહુ સારી આદત ઇનફેક્ટ અમારે તો સ્કૂલમાં છે ને કોઈક એ લોકોને અ મતલબ જન્મ જનમદિવસ એવું કંઈ પણ હોય ને તો હેપી બર્થ ડે ને એવું નથી બોલતા એ સં સંસ્કૃતમાં મને છે ને એ આવડતું નથી પણ મારા છોકરાઓને આવડે છે એ સંસ્કૃતમાં જન્મો નિદમ એવું કંઈક સોંગ છે. એ એનાથી વિશ કરે છે.
બહુ સરસ આ તો જો આપણી સંસ્કૃતિથી અવગત થાય છે બાળકો તો એ તો બહુ હા અમા અમારે બા બાળકોને પણ ઓલું ભોજ ભજન મંત્ર કહેવાય ને એ આવ એ આવડે છે મને પણ જી તો આટલું બધું નથી આવડતું સંસ્કૃત હું ભૂલી ગઈ છું પણ બાળકો ને થોડું થોડું આવડે છે.
એ છે ને એ મને પણ નથી આવડતું પણ અમારા ઘરમાં આવી રીતે અમારી કોઈકની બી બર્થડે હોય છે ન તો અમારા છોકરાઓ હેપી બર્થ ડે તો કેહે છે પણ ઓલું જે એ લોકોને સ્કૂલમાં શીખવાડે ને જન્મની એવું કઈક તો સોંગ એવું છે. ત્રણ ચાર લાઈનનું તો એ લોકો એનાથી વિશ કરે છે.
બઉુ સરસ આ તો
તો હું તો ઘણી વાર કહું બી કે મને આ જરાક મને પણ શીખવાડો નહીં આ મને હેપી બર્થ ડે નહીં. કરવાનું આ આવી રીતે કહું છે મને બતાવો હું તો સામેથી કહું છું એમને
બિલકુલ હા એ તો બહુ નવીન લાગે ને એને સારું પણ લાગે જો આપણી સંસ્કૃતિથી અગત્ય થઈ અને એ ભાષામાં આપણે બોલીએ તો આપણને પણ ગમે અને હ એક નવીન આપણેે બધાને એવું હોય છે કે આપડા કોઈ પણ કામ હોય એમાં કઈ ને કઈ અ નવીનતા આવે એ તો આપણેે બધાને બહુ ગમે છે. તો આ નવીન રીતે જો આપડે કોઈને વિશ કરીએ તો એ તો બહુ સારું કહેવાય.
હા બિલકુલ અને અમારે બાળકો જે સ્કૂલમાં જાય છે ને. તો ત્યાં મતલબ બહુ ધાર્મિક વાતાવરણ પણ છે જ કે મતલબ બધા ફેસ્ટિવલ ફેસ્ટિવલ પણ એ લોકો હવે બહુ સરસ રીતે સેલિબ્રેટ કરે છે અને એવું નથી કે બધા બધા મતલબ એ લોકોને ભક્તિ તરફ પણ લઈ જાય છે બધું બહુ ગાઈડન્સ આપે છે અનેને બધું આવી રીતે થી કરાવે પણ છે લોકોને
બિલકુલ હા આવી હોવું જોઈએ આ સારું આપણેે અ સંસ્કૃતના ઉચ્ચારણો પછી અમ આપણા જે પહેલા જેવી રીતે તે બાળકોને બેસાડીને બહાર ખુલ્લામાં જેવી રીતે જ્ઞાન આપતા હતા કહાનીઓ સંભળાવતા હતા. એ તરીકો એને સાયકોલોજીકલી બાળકોને સ્ટ્રોંગ ઈફેક્ટ આપવાનો એક બહુ સારો તરીકો છે. તો એનાથી શું છે કે લાંબા સમય સુધી એ લોકોને આ એ બધી બાબતો યાદ રહે છે. એનાથી એ લોકો શીખે છે. અને એમની જે યાદ શક્તિ છે ને એ મજબૂત થાય છે.
હા બિલકુલ સાચી વાત. અને છોકરોને બચપનથી છે ને આપણે ઘરમાં આવું ધાર્મિક વાતાવરણ આપણે આપણી સંસ્કૃતિ આપણું મતલબ એ રીતે તે લોકોને શીખવવું જ જોઈએ મારે પણ છે ને ઘરે મતલબ અ અમારે સોસાયટીમાં શું આવી રીતે બધા તહેવાર ઓર્ગેનાઇઝ કરે છે એ બધું કરે છે તો છોકરાઓને પણ એટલો ઇન્ટરેસ્ટ છે ને કે એ લોકો અ નાના બચ્ચાઓનું પોતાનું એક મંડળ છે બાલ બાલ યુવા મંડળ બચ્ચા કે એટલા એમાં ખબર દસ વર્ષના આઠ વર્ષના અગિયાર બાર વર્ષના બસ એટલા જ બચ્ચાઓ છે. ઉંમરના હશે બહુ તો બહુ તેર ચૌદ વર્ષના હશે એક બે તો એ લોકો એટલી સરસ રીતે કેમ કે બધા મોટાઓને જેમ કે મારા હસબન્ડને બધું ઓર્ગેનાઈઝ કરે છે તો એમને જોઈ જોઈને મારા છોકરાઓને પણ એટલા ભક્તિમય માર્ગ પર જાય છે ને કે એ લોકો હું પણ બહુ ઇન્ટરેસ્ટ લે છે આવું ગણપતિનું પણ કરે છે. એમની સેવા કરે પછી એમનું ભોગનું બધું મતલબ એ લોકો જાતે બધું ઓર્ગેનાઈઝ કરે ને એટલું સરસ મતલબ બધા છોકરાઓ કરે છે ને તો મતલબ સારું કેહેવાય ને કે આજની જે આ ઝેનઝી બધી જનરેશન છે એમાં એમાં પણ જો છોકરાઓ આવા થોડા ભક્તિ માર્ગ પર ચાલે છે ને થોડો આસ્થામાં વિશ્વાસ રાખે હે જે તો બહુ સારી વાત કહેવાય.
બિલકુલ સાચું કહો છો તમે અને અ જેવી રીતે આ મેનેજમેન્ટ કરવાનું એ લોકો શીખે છે ને તો આ મેનેજમેન્ટ એમના જીવનમાં આગળ જઈને પણ એમના માટે બહુ જ યુઝફુલ હોય છે. કોઈ પણ ડિસિઝન મેકિંગ હોય કોઈ પણ આમ પૂરું પૂરી રીતે કરવા માટે જે એવી રીતે એ લોકો એફર્ટ નાખે છે એ એફર્ટ થી એ લોકો બહુ બધું શીખે છે.
હા બિલકુલ આ વાત તમે બહુ સારી કરી અને આપણે હું તો એમ જ માનું છું કે આપણે આપણા છોકરાને પણ છે ને એકદમ આપણો પેન નહીં બનાવવું જોઈએ એમ એમનું અમુક વસ્તુ જાતે મતલબ કરતા શીખવાડવું જોઈએ ઘણા પેરેન્ટ શું કરે છે. કે ચલો બહાર છોકરું રમતું હોય ને કે છોકરાઓ રમતા રમતાં અ કંઈક હસી મજાકમાં કઈ એ લોકો ના ચાલો ને ઝઘડા થઈ જાય છે. તો મેં એવા ઘણા પેરેન્ટ્સ જોયા છે કે છોકરાઓ ઘરે આવીને કેહેશે ને તો એ ત્યાં ઝગડવા પણ જશે એ છોકરાઓ સાથે કે એના પેરેન્ટ્સ સાથે પણ એવું ના મને એમ લાગે કે છોકરાઓ એમની પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવી જોઈએ કે શું છે ઘર સુધી મતલબ પેરેન્ટ્ સુધી વાત આવી જ ના જોઈએ જ્યાં સુધી એ લોકો પોતે ટેકલ કરી લે ત્યાં સુધી એ લોકો તો શું આગળ જતા પણ એ આવી નાની નાની વસ્તુથી શીખ શખે છે ને કે અમારે આવી મુસીબતમાં આવા સમયમાં અમારે કેવી રીતે એનો સામનો કરવો કે કયા સમયે કેવી રીતે રિએક્ટ કરવું એ આપણને નાનપણથી જ એ લોકોને ટ્રેનિંગ આપીએ તો જ મતલબ એમનું ભવિષ્ય સારું જશે
બિલકુલ એકદમ સાચી વાત કહી તમે અમારા પણ એક નાનો બાળક છે. ને તો એના એક ફ્રેન્ડ છે એક એ બાર નજીકમાં જ રહે છે તો એને શું છે કે એના ફાધર ની છે ને આર્મીમાં જોબ છે તો એ થોડા વખતે અહં થો જ્યાં જ્યાં ચેન્જ થાય છે ને તો એ બધી જગ્યા એ ટ્રાન્સફર થ રહે છે તો બે વર્ષથી અહિયાં ભણ્યો પછી બે વર્ષથી બીજી જગ્યા ભણ્યો પણ એ લોકોને નાનપણથી ફ્રેન્ડશીપ હતી ને તો હમણાં સુધી પણ એ લોકો હવે ફરીથી અહિયાં ટ્રાન્સ કરાઈ નાખ્યો કરી એનો થઈ ગયો છે અહિયાં તો એ હવે અહિયાં આઈ ગયો છે. એ લોકોનું બોન્ડ એટલું સારું છે ને કે સવારે એ લોકો આપસમાં કોઈ વસ્તુ થી કોઈ વાત થી લઈને એ લોકો ઝઘડ્યા હશે ને તો બીજા દિવસે એક દિવસે એ લોકો ગુસ્સો રહેશે અને બીજા દિવસે ફરીથી બીજા દિવસે ફરીથી એ લોકો એક થઈ જશે અ અને એ પણ એને બોલાવવા આવશે અને એ પણ સામે એને બોલાવા જશે તો અમે લોકો કોઈ દિવસ એ લોકોની બાબતમાં વચ્ચે પડતા નથી કે એ લોકોને કોઈ થયું હશે કઈ વાત કોઈ ગેમને લઈને રમવાનું. આમ થઈ જાય છે. તો અમે બાળકોની વચ્ચે કોઈ દિવસ પડતા નથી એ લોકો પોતે જ શોર્ટ આઉટ કરી નાખે છે.
બિલકુલ જો બાળક છે છોકરાઓ છે એ લોકો મસ્તી મસ્તીમાં કરી લે છે અને એ લોકો તો જો હમણાં હમણાં થી આ કલાક પછી સાથે થઈ જશે મતલબ થઈ જવાના છે. એમાં શું પછી થાય આપણે વચ્ચે પડે ને તો આપણા મોટાઓના સંબંધ ખરાબ થાય આપણા વ્યવહાર મારે મારે તો પોતા સાથે પર્સનલી આવું થયું છે એટલે આપણે છોકરાઓને છે ને બને ત્યાં સુધી મતલબ એ લોકોની વસ્તુમાં પણ હા આપણે એમના પર નજર બિલકુલ બિકુલ રાખવી જોઈએ કે બાળક શું કરે છે કોની સાથે રમે છે બધું આપણે ધ્યાન હોવું જોઈએ પણ અમુક વસ્તુ એ લોકોને ટેકલ કરતા તા આવડવી જોઈએ
બિલકુલ સચ કહો છો તમે હા આપણને બાળકો ના બાબતમાં નહી પડવું જોઈએ કુલ મિલાઈને એ લોકો પોતે અ લડતા રહે પાછા ભાઈબંધી કરી નાખે કે છે ને કટ્ટી બટ્ટી એ લોકોની થઈ જાય એટલે એ જાતે થઈ જાય એજ સારું આપડે કોઈ દિવસ એમના વચ્ચે ન પડવું જોઈએ હા નજર જેટલું ગાઈડ રાખ હું જોઈએ આપણને જોવું જોઈએ કે શું કરે છે. એકબલ એકદમ સાચી વાત કરી તમે.
બિલકુલ ચાલો ત્યાં હા મળીએ ચોક્કસ આવજો.
આવજો.